અ ક્યારે અત્યારે ક્યાંથી આવે છે હાથમાં પેલી યોગામેટ જોઈને લાગે છે કે તું હવે ફિટનેસ બાબતે સિરિયસ થઈ ગઈ છે.
હા. તે સાચું કહ્યું છેલ્લા ઘણા સમય. થી મને પીઠ નો દુખાવો અને થોડા સ્ટ્રેસ. રેતો હતો એટલે મેં આજથી જ યોગા ક્લાસ જવાનું. શરુ કર્યું ખરેખર એક જ દિવસ મને ઘણો ફેર લાગે છે.
વાહ ખુબ સરસ હું પણ ઘણા સમયથી વિચારતી હતી કે કઈક શરૂ કરું પણ મને હંમેશા એવું એમ થતું કે ફક્ત કસરત કરવાથી શું વળશે યોગ અને જીમમાં શું તફાવત છે.
મેં પણ મારા સર તને આજ પૂછ્યું હતું. જીમમાં આપણે શરીરના સ્નાયુ પર કામ કરીએ છીએ. પણ યોગ એ શરીર મન અને આત્મા શ્રેયનું જ જોડાય છે તેમાં ફક્ત પરસેવો પાળવાનું નથી પણ શ્વાસ પણ નિયંત્રણ મેળવાની મને સતત શાંત કરવાનું છે.
કે આસનો સિવાય પણ ઘણું બધું છે મને તો એમ હતું કે ખાલી હાથ ઘલાવવા એટલે યોગ યોગ
ના રે આસન તો માત્ર એક ભાગ છે સૌથી મહત્વનું છે. જયારે આપડે ઊંડા શ્વાસ લઈ છી ને ત્યારે આપણા લોહી માં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. તને ખબર છે આપડે ઉતા વળ માં અડધા જ શ્વાસ લઈએ છેએ જેના કારણે આપને થાક લાગે છે.
એ વાત તારી સા ચી છે હું ઘણી વાર વાંચવા બેસુ ત્યારે મને જલ્દી કંટાળો આવે છે અને એકાગ્રતા નથી રહેતી. શું યો યોગાથી એકાગ્રતા વધી શકે?
ચોક્કસ વૃજાસન અને ત્રાટક જેવા અભ્યાસ થી એકાગ્રસ્તા જબરજસ્ત સુધારો થાય છે અને જો તું સવારે વેલા ઉઠીને ફક્ત દસ મિનટ આલોમ વિલોમ અને બ્રાહ્મરી પ્રણાયામ કરે તો તારું મન આખો દિવસ શાંત રહેશે. તને ખબર છે પેલા વર્ષ જુના ઋષિ મુનિઓ કેમ આટલું જીવતા કારણ કે તેમના શ્વાસ પર કાબુ હતો.
સાંભળીને તો ઘણું રસપ્રદ લાગે છે. પણ આજના દોડધામ ભરેલા જીવનમાં આટલો સમય કાઢવો અઘરો છે. કોલેજ અસાઇનમેન્ટ અને બીજી બધી જવાબદારીઓ વચ્ચે યોગા માટે કલાક કેવી રીતે ફાળવવો.
આપણે આખો દિવસ મોબાઈલ પાછળ એકાદ અ આપડે તો આખો દિવસ મોબાઈલ પાછ છળ એકાદ કલાક તો આરામથી બગાડીએે છીએ. તો શું આપણા પોતાના શરીર માટે ત્રીસ મિનટ ના કાઢી શકી. યોગ કરવાથી તારો બાકી નો દિવસ એટલે એનર્જી જેવા થશે કે તું તારા કામ ઝડપથી પતાવાશ લાગીશ એટલે તારો સમય બગડશે નહી પણ બચશે.
કાલે રવિવાર છે તો શું તું મને ઘરે થોડા બેજીક આ સનો શીખવીશ અ શીખવી શકીશ મારા પણ આનો અનુભવ કરવો છે.
હા હા ચોક્કસ. આપણે સૂર્ય નમ નમસ્કાર થી શરૂઆત કરીશું. એમાં બાર સ્ટેપ હોય છે. આખા શરીરને સ્ટ્રેચ કરે શે. સૂર્ય નમસ્કાર એ પુન વ્યામ ગણાય છે. અને હા શાંતિ માટે આપ
શ્વાસન એટલે પેલું સુઈ જવાનું એ તો મને બવ ગમે.
હા હા પણ એમાં ફક્ત સુવાનું નથી. મનને વિચારોથી મુક્ત કરવાનું છે. ચાલ ત્યારે કાલે સવારે છ વાગ્યે ગાર્ડનમાં મળીએ.
ચોક્કસ હું મારી મેટ લઈને આવી જઈશ આભાર કવિ તારો તે એક તે મને એક હેલ્ધી લાઈફ સાઈલ તરફ પ્રેરણા આપી.
હા હા હા, હા શ્વાસના સંભાળમાં સેલું લાગ ગે છે પણ મનને શાંત રાખીને સ્થિર સુઈ રહેવું એજ તો સાચી કળા છે તને ખબર છે જયારે આપણે શ્વાસમાં હોઈએ છીએ ત્યારે આપણું શરીર રિપેર મૂડમાં જાય છે.
એટલે કે જે થાક આખો દિવસ કામ કરવાથી લાગે છે. તે ફક્ત દસ મિનિટના સાચા શ્વાસનથી દૂર થઈ શકે?
બિલકુલ અને જો તારે તારા અભ્યાસમાં વધુ ધ્યાન આપવું હોયને તો તારે ભામ ભ્રામરી પરિણામ શીખવા જોવો. છે. એમાં મધમાખી જેવો ગુજારો ક કરવાનો હોય. મગજના કોષ ને શાંત કરે છે.
અત્યારે તો એ એ એક્ઝામ્સ અને અસાઇમેન્ટનું ટેન્શન એટલું હોય છે કે રાત્રે ઊંઘ પણ સરખી નથી આવતી. શું યોગાથી ઊંઘમાં પણ સુધારો થાય.
હા ચોક્કસ યોગ નિદ્રા નામની એક પદ્ધતિ છે. જો તું રાત્રે સુતા પેલા થોડીક વાર પરિણામ કરે તો તારી ઊંઘની ગુણવત્તા વધી જશે. સવારે ઉઠશ તો ત્યારે તું એકદમ તાજગી અનુભવીશ.
તે જે સૂર્ય નમસ્કારની વાત કરી એમાં કયા કયા અંગો પર અસર થાય છે? મારે ખાસ કરીને પેટની ચરબી ઘટાડવી છે.
સૂર્ય નમસ્કાર તો ઓલ ઇન વન છે. તે પાચન તંત્ર સુધારે છે, સ્નાયુને મજબૂત કરે છે અને વજન ઘટ ઘટાડવામાં પણ મદદરૂપી છે. હા પણ જોડે જોડે ખાન પાનમાં પણ ધ્યાન રાખવું પડે. યોગ ફક્ત કસરત નથી એ જીવન જીવવાની રીત છે.
સાચું કહું આપડી આ આસપાસ કેટલાય લોકો છે જેઓ જી જીમ જાય છે પણ ચીડચીડિયા હોય છે પણ જે લોકો યોગ કરે છે તેમના ચહેરા પર એક અલગ જ તેજ અને શાંતિ જોવા મળે છે.
એનું કારણ જ એ છે ને કે યોગાથી હાર્મોન્સ બેલેન્સ રહે છે. જયારે તારું શરીર અંદરથી ખુશ હોય ત્યારે બહાર પણ એ જ દેખાય. ચાલ હવે વાતો ઓછી અને તૈયારી વધ વધારે કરીએ. કાલે સવારે વેલા ઉઠીને ભૂલતી નહી.
કરી દઈશ કદાચ શરૂઆતમાં થોડું અઘરું લાગશે પણ તારી સાથે હોઈસ છે એટલે મજા આવશે.
ચોક્કસ. અને જોજે થોડા જ અઠવાડિયમાં તું પોતે જ મને કહીશ કે તારો આત્મવિશ્વાસ કેટલો વધી ગયો છે.
મને એક પ્રશ્ન થાય છે મેં સાંભળ્યું છે કે યોગા કરવા માટે ઘણો બધો સમય જોઈએ શું મારે મારા ખાવા પીવાનો પણ મોટો ફેરફાર કરવો પડશે.
જો યોગ આપને કશું છોડવાનું નથી કેતું પણ જાગૃત રહેવાનું શીખડાવે છે. જ્યારે તું નિયમિત યોગ. કરીશ ત્યારે તારું શરીર પોતે તેને કહેશે કે કયો ખોરાક તારા માટે સારો છે. કેવ નહી તને આપોઆપ જ બહુ તેલ વાળું કે જંક ફૂડ ખાવાનું નું મન
એ તો બહુ સારું કેવાય કારણ કે ડાઇટ ટીંગ કરવું મારા માટે બહ અઘરું છે. પણ હા મેં જોયું છે કે જે લોકો યોગા કરે છે તે બહુ શાંત હોય છે. શું એ ગુસ્સા પર કાબુ મેળવવા પણ મદદ કરે છે?
હા ગુસ્સો ત્યારે આવે છે જ્યારે આપણે શ્વાસ ટૂંકો અને ઝડપી થઈ જાય છે. યોગમાં આપણે શ્વાસને લાંબો અને ઊંડો લેતો શીખડાવે જ્યારે શ્વાસ શા શાંત થાય ત્યારે મન પણ શાંત થઈ જાય એટલે જે કહેવાય કે જેનો શ્વાસ પર કાબુ તેનો જીવન પર કાબુ.
વાત તો તારી સો ટકા સાચી છે. અત્યારે તો નાની નાની વાતોમાં ચીડિયા પણ આવી જાય છે. ક્યારેક કોલેજના પ્રોજેક્ટ નું ટેન્શન તો ક્યારેક ભવિષ્યની ચિંતા.
એજ તો સમસ્યા છે. આપણેે કાં તો ભૂતકાળમાં જીવીએ છીએ. અથવા ભવિષ્યની ચિંતામાં. યોગ આપને વર્તમાનમાં જીવતા શીખડાવે છે. જ્યારે તું કોઈ આસન કરતી હોય ત્યારે તારું પૂરેપૂરું ધ્યાન એ આ પર જ હોય છે. એ જ તારું સાચું મેડિટેશન છે.
એટલે ધ્યાન ધ ધરવા માટે કલાકો સુધી આંખો બંધ કરીને બેસવું જરૂરી નથી.
સુરૂઆતમાં તો નહી. તું તારા રોજિંદા કામ પર પૂરા ધ્યાનથી કરે તો એ પણ એક પ્રકારનો યોગ જ છે. પણ હા સવારે પાંચ મિનટ સાંતિથી બેસીને પોતાના શ્વાસને નિહાળો એ અદ્ભુત અનુભવ છે.
મને હવે ખરેખર ઉત્સાહ થઈ રહ્યો છે. મને લાગતું હતું કે યોગા એટલે ફ્કત શરીરને વાળવું, પણ આ તો આખી ફિલોસોફી છે, સું તારા ક્લાસમાં બીજા કોઈ નિયમો છે?
ખાસ કઈ નથી બસ ખાલી પેટે યોગા કરવા. વધુ હિતાવત્ છે અને હા, ધીરજ રાખવો પડે. પરિણામ રાતો રાત નહી મળે. પણ જયારે મળસે ત્યારે
હું તૈયાર છું. કાલ થી મારી નવી જર્ની શરૂ થશે. તારી સાથે વાત કરીને મને સમજાયું કે ફિટનેસ એટલે ફક્ત સિક સિક્સપેક એબસ નથી. પણ અંદરની શાંતિ છે.
એકદમ સાચું. ચાલ હવે ઘરે જઈને વેલું સુઈ જજે. જેથી સવારે વેલા ઉઠી શકે. કાય, કાલે સવારે ગાર્ડન માં પક્ષીઓની કલરવ વચ ચ્ચે આપણે યોગ યોગા ની સુરૂઆત કરીસુ.
મને એક વાત પૂછવી હતી. મેં સાંભળ્યું છે કે જે લોકો યોગા કરે, તેમનું પો, અ, તેમનું બેસવા ઉઠવાની રીત બહુ સરસ થઈ જાય છે. અત્યારે તો આપણે આખો દિવસ લેપટોપ અને મોબાઈલ પર નમીને બેસીએ છીએ. તો શું એમાં સુધારો થાય?
ચોક્કસ. આજકાલ બધાને ટેક્સ્ટ નેક અને ખંભાનો દુખાવો સમસ સ્યા છે. યોગામાં તાડાશ શન અને ભુજાગાસન જેવા આસનો છે. જે તારી કરોડો રજૂ ને સીધી અને મજબૂત બનાવે છે. જ્યારે તારું પોષેશ્વર સુધારે. ત્યારે તારું આત્મવિશ્વાસ પણ આપોઆપ વધી જાય છે.
એ તો ખરેખર જરૂરી છે. ક્યારેક તો લાગે છે કે વીસ વરસની ઉંમર ઉમરે સાઈઠ વરસની વૃદ્ધ, જેવી વૃદ્ધ જેવી થઈ ગઈ છું. અને હા, પેલું કપાલ ભારતી વિશે શું કેહેવું છે તારું? એ તો બહુ ફેમસ છે ને?
હા કપાલ ભારતિ એ એક શુદ્ધિ- ક્રિયા છે. તે તારા શરીરને ઝેરી તત્વોને બહાર કાઢે છે. તેનાથી ચહેરા પર કુદરતી ગ્લો આવે છે. અને પાચન શક્તિ તેજ થાય છે. પણ હા અને સાચી રીત કહું કરવું બહુ જરૂરી છે. નહીતર ફાયદાનો બદલે નુક નુકસાન થઈ જશે.
એટલે જ કદાચ કોઈ જાણકારીની સલાહ લેવી પડે. તને નથી લાગતું કે આપણા કલ કલ્ચરમાં આટલો મોટો ખજાનો હોવા છતાં આપણે પશ્ચિમી કસરતો પાછળ દોડીએ છીએ?
સાચું કવ્યું. આજે આખું વિશ્વ ઇન્ટરનેશનલ યોગા ઉજવે છે. અને આપણે ઘણી વાર અને નજર અંદાજ કરીએ છીએ. યોગ એ માત્ર કસરત નથી, એ એક વિજ્ઞાન છે. તે તારા ફેશનની ક્ષમતા વધારે છે જેનાથી રોગ પ્રતિ કારક શક્તિ મજબૂત થાય છે.
હવે મને સમજાયું છે કે તું અટલી બીમાર કેમ નથી પડતી. મેં જોયું છે કે તને શરદી ખાંસી પણ બહુ ઓછી થાય છે.
હા એ તો સાચું છે યોગા કરવા તે ઘણો ફેર પડે છે.
હા હા સારું ચલ તો આપણે કાલે સવારે છ વાગે મળીએે.
હા હા.